કેમ છો?
બસ, એકદમ મજામાં. જો, તમે કેમ છો? ઘરે બધા મજામાં?
હા, બધા મજામાં. બસ, તમને યાદ કરતા હતા. એટલે મેદુલાઓ, આજે વાત કરીએ આપણે, હા. હમ.. આ રોજ સવારમાં મને આજે તમારી જોડે એટલે વાત કરવાનું મન થયું, કે સવારે આ ફરસાણમાં શું બનાવીએ ને, બઉ અ દર વખતે કન્ફ્યુઝન થતું હોય. તો પહેલાં તો એવું હતું કે અ. થોડું ઘણું તેલવાળું ને, આને તે ખાઈ લેતા હતા. પણ હવે ધીમે ધીમે જેમ ખબર પડતી જાય છે ને. કે એ તબિયતનું વધારે ધ્યાન રાખીએ, કે આવું ન ખવાય ને, આમ ન ખવાય ને. એમ એમ પછી બઉ વધતું જાય કે ના, આ વસ્તુ મા ફેટ. વધારે હોય ને, આમાં વધારે હોય ને. એ, એટલે પછી ધીમે ધીમે પ્રોટીનશ એમાંથી વધારે આવે ઇ આપણે. અ, જોઈએ તો એમ કર. કરતાં કરતાં અત્યારે અમે હવે શું કરીએ છીએ, સવારના નાસ્તામાં? કે દાળ પલાળી રાખીએ રાત્રે, કેવી રીતે? પછી એનું પલાળીને એનું ખીરું કરીને એના પેલું ચીલા બનાવીએ ને, એવું કરતા હોઈએ. પણ પછી એવું થાય કે એમાં ઓપ્શન ઓછા થઈ જાય છે કે ચીલા બનાવીએ કે ઉત્તપમ બનાવીએ, તો બધું એક જેવું થઈ જાય છે. એટલે મેં તો તમને લાવ પૂછું જાઉં કે તમે બ્રેકફાસ્ટમાં એવી કઈ હેલ્ધી વસ્તુ બનાવો છો કે એવું કંઈ અલગથી નવી વસ્તુ ટ્રાય કરો છો કે જેનાથી કંઈક એક જેવું ના લાગે અને બધાં તત્વો પણ મળી રે. અને દરેક લોકોને, નાના-મોટા ને છોકરાઓને, બધાને ખાવાની મજા આવે. એવું તમે કંઈક બનાવો છો સવારમાં, કે એવી રીતે?
હા, હા, ચોક્કસ હું તમને જણાવું કે મારે તો શું હોય કે રોજ ફરફર તું બધું સવારે નાસ્તો હોય, ઘરમાં જ નાસ્તો કરવાની આદત છે પહેલાથી જ. બધાને તો મારું શું છે કે અહ પહેલાં છે ને, જ્યારે મારા છોકરાઓ નહોતા, મારા નવા નવા લગ્ન થયા હતા ને ત્યારે મારા હસબન્ડના ને બાકી દિયર ને મારા સસરા ને જે બી જેન્ટ્સ ઘરમાંથી બહાર જવાના હોય ને, કામ માટે, એ લોકોની એવી આદત હ તી કે દાળ-ભાત અને શાક એ ખાઈને જાય સવારે, મિક્સ કરીને આપડે એક જ બાઉલમાં લઈ બધું મિક્સ કરે ને, ઈ ખાય. પણ પછી શું થયું કે અમારા મેરેજ થયા પછી મારું બેબી આવ્યું, એટલે જ્યારે સ્કૂલ એની ચાલુ થઈ તો ત્યાં સુધી તો અમારું એ જ હતું કે ફિક્સ જ મેન્યુ હોય કે દાળ ભાત ને શાક તો ખાઈને જ જવાના. તો એ જ હતું, પણ ચાલુ થઈ અને એ બચ્ચા ઓને ફરફરતું રોજ સવારે નાસ્તાના ડબ્બામાં કઈક જુદું આપવાનું કલરફુલ તો એમાં રામાયણ બધી ચાલુ થઈ કે હવે આપડે કરવાનું શું? તો એના માટે પછી અમને છે ને સ્કૂલ માંથી એવુ એક જ મેન્યુ જ આપતા તા કે દર અઠવાડિયાનું એ લોકો આપી દે કે કાલે આ આપજો પરમ દિવસે આ આપજો એમ. અને બધું હેલ્ધી એ લોકોને બ્રેડ ને એવું બધું અલાઉડ જ નથી સ્કૂલમાં. તો મારે એક રીતે બહુ સારું થઈ ગયું કે એ લખેલું હોય તો આપણને બહુ વિચારવાની જરૂર ન પડે. તો એમાંથી છે ને બધી વાનગીઓ એવી હતી કે જે હેલ્થવાઈઝ બી બહુ સારી ને બહુ તળેલું બી નઈ ને એવું. તો એમાં શું હતું કે એકાદ વખત માટે એવું હતું કે ચણા ના લોટના છીલા હતા પછી એક વખત જવારના અને બાજરના અને નાચનીના એ બધાના ઢોસા હતા. ઈ ઢોસા છે ને બનાવતા બહુ વાર લાગે છે એક એક ઢોસો ઉતરે ને તો તમે આઠ દસ મિનિટ લાગે એવું સમજી લો. પણ એટલું બધું ક્રિસ્પી ને એટલી હેલ્ધી વસ્તુ છે ને કે તમે ત્રણ ઢોસા અગર ખાઈ લો ને તો તમને પછી મને નથી લાગતું કે જમવામાં બી ને એ શું એકદમ પતલા પાપડ જેવા હોય જેવા આપડા નોર્મલ ઢોસા બને ને એવા બને. એટલે બહુ ટેસ્ટી લાગે બનવા બનાવવા માટે. બીજું હું બનાવું છું કે વેજીિટેબલ સમજો સ્પ્રાઉટ્સ હોય આપડા ફણગાવેલા મગ ને ચણા ને વટાણાને જે બી કઠોળ ઈ બધા ફણગાવેલા હોય ને એમાં હું બટેટા ન થોડો માવો કરી ને બાઈન્ડિંગ માટે ચણા અહ ચોખા નો લોટ નાખું બધા મસાલા નાખો અને એની પે્ટિસ થોડુંક અગર અહ આપડે કેવાય ને એલું બ ચોખાનો લોટ ના હોય તો તમે એકાદ બે પાઉ હોય તો પાઉ તમે નાખી શકો. પલાળીને એને મિક્સર માં પીસવા માટે. એ પાઉ ન નાખવા હોય તો પછી થોડા પૌવા બી નાખી શકો તમે. તો એમ કરતાં કરતા મારી પાંચ છ વેરાયટી તો થઈ જાય. ને પછી દિવસ થોડા બટેટા પવા કે ક્યારેક ઉપમા આપી દઉં એવી રીતે બધું કરે.
તો તમને શું જાણવું છે? આ બધા માંથી કોઈની રેસીપી તમને જાણવી છે તો હું તમને વિસ્તાર પૂર્વક કહું એની રેસીપી.
એટલે હા આજે તમે મને વાત કરી કે તમે અલગ અલગ પ્રકારના ઢોસા બનાવો છો રાગીના અને એના. તો એ મને બહુ એકદમ સારું લાગ્યું હેલ્ધી વર્ તો, એમાં અમે શું કરીએ છી તમને કહ કે મે કીધું ને કે ઉત્તપ અમને એવું કરતી હોવ હું.. તો જે આપણું ઢોસાનું કે જે બેટર હોય એમાં જ થોડો રાગીનો લોટ. કે એ હું એડ કરી દઉં. અને પછી એમાં થોડાક વેજીિટેબલ્સ છે કેપ્સિકમ છે ગાજર છે ડુંગળી છે. કે ટામેટા બધું ઝીણું એકદમ પછી ચોપરમાં થોડું કરી. કટ કરીને એ બધું એમાં નાખીને બનાવતી હોઉ. તો એમાં મને આજે તમે કીધું નાચણી ને એ મારા માટે એકદમ નવી વસ્તુ કારણ કે એ મે કોઈ દિવસ ટ્રાય નથી કરી. અ રાગી ઘણી વાર નાખતી છું. પણ હવે આજે નાચણીની તમે વાત કરીએ મારે ટ્રાય કરવું છે મને ખબર નથી કે સ્વાદમાં લાગશે છોકરાઓને ભાવશે કે નહી. પણ એક વસ્તુ છે હું ચોક્કસ ટ્રાય કરીશ. બીજું મારે તમને એ પૂછવું હતું કે ઈડલીમાં પણ હવે મેં જોયું છે કે ઘણી બધી વેરાયટી આવે છે. કે એ લોકો ખાલી સિમ્પલ સફેદ ઈડલી નથી બનાવતા. કે કોઈ એમા પાલકનો રસ કે બીટ કે અલગ અલગ વેજીટેબલ્સને એવું નાખીને બનાવતા હોય છે. તો એની જો રેસીપી તમને આવડતી હોય તો એ પણ મને તમે જણાવજો કે બધું કેવી રીતે બનાવાય, કારણ કે મે ઈડલીમાં કોઈ આવી રીતે વેરિએેશન હજી સુધી ટ્રાય નથી કર્યું, અને સાથે સાથે આ બધ ઈ વસ્તુઓ એવી છે ને કે એની જોડે કઈક આપણે અલગ થી અ ચટણીઓ બનાવીએ. અ તો એ વધારે ટેસ્ટી લાગે ખાવામાં. તો મને તમે એ પણ જણાવો કે એની જોડે તમે કયા પ્રકારની ચટ ટણી સોસ કે શું બનાવો? છો કારણ કે ઉતપમ છે કે ચેલા છે કે ઈડલી છે બધા જોડે જો આપડે અલગ અલગ પ્રકારની ચટણીઓ હોય, તો એ વધારે સારું લાગે. તો જો તમારી પાસે એવી કોઈ રેસીપી હોય અલગ વસ્તુની. તો મને ચોક્કસથી જણાવો.
હા હા જરૂરથી હું તમને જણાવું કે એક તો તમે જે અ નાચણી કીધું ને તો એમાં હું શું કરું છું. કે એક ભાગ નાચનીનો લોટ હોય નાચની ને રાગી હું તમને કહું કે બે એક જ વસ્તુ છે. રાગી ઈંગ્લિશમાં કહેવાય છે અને નાચની છે છે એ આપણે એક ગુજરાતી ભાષામાં કહેવાય છે. તો એ લાલ આપણા રાયના દાણા જેવા આવે ને લાલ લાલ કલર ની હોય નાની નાની. તો એને નાચની કહીએ છીએ. અને એનું છે ને પાવડર કરી ઘરે જ કરી શકો તમે અગર રેડીમેડ લેવું હોય તો રેડીમેડ લઈ લ્યો. નહી તો તમે મિક્સરમાં પીસી નાખો તો એ ઘરે બી બની જાય છે. તો હું શું કરું છું કે એક ભાગ નાચનીનો લોટ કે જવારનો કે બાજરીનો. ત્રણેયમાંથી જે બી ઢોસા કરવા હોય એનો એક ભાગ. અને એના બે ભાગ ચોખાનો લોટ સાથે નાખુ, આદુ મર ચાની પેસ્ટ નાખુ આખું જીરું નાખુ. અને કોથમરી આપણે એમાં સુધારીને નાખો. એ નાખી અને પછી એને એકદમ જ કેવાયને આમ પાણી આમ નળમાં પાણી કેવું આવે લિક્વિડી, એટલું પાણી પતલું રે એવું તમને આથો તૈયાર કરવો હોય છે એમાંને એની માટે. કેમ કે એ જરા બી જાડા નથી બનતા એ જાડા બનાવવાની કોશિશ કરો ને. તો એ એકદમ આમ લથડેલા બની જાય. એટલે આ ઢોસા એકદમ ક્રિસ્પી જ સારા લાગે. તો એની માટે તમે બધું મિક્સર મિક્સ કરી અને એમાં લગભગ સમજી લો કે ત્રણ વાટકા આગળ લોટ છે કે એક નાચનીનું ને બે ચોખાના. તો તમને એમાં લગભગ સાત વાટકી પાણી જોઈશે. અને એને બધાને મિક્સ કરીને એક આથો બનાવીને પંદર મિનિટ મૂકી રાખવાનું. ને ત્યાર સુધીમાં તમને ઝીણા ઝીણા ક કાંદા સુધારી ને તૈયાર રાખવાના. કાંદા કે પછી કાજુ કે પછી તમે એમાં અ લીલા ડુંગળી લીલા મર ચા બી નાખી શકો. થોડા મોટા સુધારવાના કે જેને નાના છોકરાઓ હોય તો એ કાઢીને ખાઈ શકે. અને, કેવાય ને કે એને બસ ગરમ તવો એકદમ જ ગરમા ગરમ હોવો જોઈએ. અને વાટકાના મદદ થી ધાર વાળો વાટકો હોય ને એના મદદથી તમને એ ઢોસાનું ખીરું. તમને આમ ખાલી આમ નાખી દેવાનું છે. આમ ગોલ ગોલ ફરાવાનું નથી. સાદા ઢોસા આપડણે બનાવીએ ને ખીરાના એવી રીતે નથી કરવાનું એમાં. ગરમા ગરમ તવા પર તમને ખાલી પાણીની જેમ આમ દરેક જગ્યાએ ગોલ ગોલ ખાલી નાખી દેવાનું છે. અને પછી એને બિલકુલ હાથ નથી લગાડવાનું. ઉપર તમને ઘી બટર તેલ જે બી તમે નાખતા હોય એ પ્રમાણે નાખીને એને એક જ તરફ ખાલી તૈયાર થવા દેવાનું. એકદમ એ તમને ઉપરથી જ દેખાઈ જશે કે એકદમ ક્રિસ્પી લાલ લાલ થવાની શરૂઆત થઈ ગઈ. એટલે તમે એને સાઈડમાંથી કાઢવાની તૈયારી કરો એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ ઢોસા ઉતરે. ને ત્રણ ત્રણ ડોસાથી વધારે નાસ્તામાં કોઈ ન કેમકે, બહુ જ હેલ્થ દીવ છે ને એટલે એ થોડું હેવી બી થઈ જાય છે એમ.
હા એ વાત તમારી સાચી. અને આ એક નવી વાત મને જાણવા મળી કે એનું બેટર એકદમ પતલું રાખવાનું. કારણ કે ઘણી વાર એવું થતું હોય કે આ બધા લોટ આપે મિક્સ કરીએ ને તો જો થોડું ઠીક બેટર હોય ને તો પછી એ ઢોસા થોડાક એવું આપણને લાગે કે ચવડા થઈ જાય એટલે ક્રિસ્પી ના લાગતા હોય. તો હવે હું પણ આવી રીતે ટ્રાય કરીશ કે થોડુંક પતલું રાખીને ઉતારીશ. તો જેથી કરીને મારે પણ એકદમ ક્રિસ્પી ઢોસા ઉતરે. અને સાથે સાથે બીજી એક પણ વસ્તુ છે જે હું સવારે અ છોકરાઓને પણ નાસ્તામાં આપતી હોઉ છું, કે અપ્પમ નું સ્ટેન્ડ છે મારી પાસે. તો એમાં આવી રીતે અલગ અલગ દાળ મિક્સ કરીને એનું ખીરું બનાવું કે પછી ચોખા નો લોટ જો ઘરમાં ના હોય તો આપણેે જે- અ મગની દાળ કે પીસીને એમાં થોડુંક હું પૌવા નાખી અને દહીં અને થોડીક થોડોક રવો એ મિક્સરમાં નાખું તો દહી ના લીધે થોડીક સ્લાઈટ ખટાસ પણ આઈ જાય અને સોફનેસ પણ આવે અને પછી એમાં થોડા વેજીટેબલ્સ ને બધું નાખી અને પછી હું એના અપ્પમ ઉતારતી હોઉં છું તો એમાં શું કે મારા છોકરાઓને એમાં ચીઝ પણ બહુ ભાવે છે. તો ચીઝ ના નાના નાના પીસીસ કરી અને પછી જયારે આપડણે આ આપવામાં ઉતારતા હોઈએ ત્યારે વચ્ચે હું એનું ચીઝ ન એક નાનો નાનો- ટુકડો મૂકી દઉં અ તો જયારે એ ખાય છોકરાઓ ત્યારે વચ્ચે જે ચીઝ મેલ્ટ થઈ ગયેલું હોય તો એ બહુ સરસ લાગે છોકરાઓને અને એની સાથે ત્યાં એ લોકોને ગ્રીન ચટણી બહુ ભાવે છે. તો સાદુ કોથમીર ને ફુદીનો ને અ એ બધું કેપ્સિકમને લઈ અને બઉ તીખી ના કરું કારણ કે છોકરાઓ માટે કરવી હોય તો નોર્મલ જ ચટણી રાખતી હોઉં છું ગ્રીન ચટણી એ લોકોને ફુદીનાની ચટણી બહુ ભાવે છે. તો સાથે એ બનાવી દઉ લીંબુને બધું નાખીને જે આપડણે નોર્મલ બનાવે હોએ અને બીજી ટામેટાની ચટણી પણ એની સાથે સારી લાગતી હોય તો હું અપ્પમ જોડે એ પણ ટ્રાય કરું કે ટામેટા થોડા લાલ મરચા અને લસણ નેવું નાખી અને એ ચટણી એની સાથે બહુ સરસ લાગતી હોય છે તો આ બધી અમુક વેરાયટી છે જે હું બ્રેકફાસ્ટમાં ટ્રાય કરતી હોઉં છું. અને તમારી જોડે થી આ એક નવી રેસીપી જાણવા મળી ઢોસા ને એકદમ પતલું બેટર કરીને- તો એ પણ એક સારો આઈડિયા છે તો એ પણ હવે હું ચોક્કસ ટ્રાય કરીશ
ચોક્કસ ચોક્કસ જરૂરથી ટ્રાય કરજો અને મને ફોન કરીને પણ એ કેહેવાયને આપડે મળીએ ને ત્યારે મને જરાક જણાવજો કે કેવી બની અને કેવી મજા આવી ખાવાની છોકરાઓનેને તમને અને બાકી બસ આવી રીતે જ આપણે વાત કરતા રહીશું ને પાછું કઈક હશે મને કે તમને તો આપડે એકબીજા જોડે શેર કરીશું અને નવી નવી રેસીપીઓ બનાવવાની ટ્રાય કરીશું બરાબર ચાલો ત્યારે આવજો
ચાલો ત્યારે આવજો